હાલ
હાવો.
હઉ પપ્પા, હઉ મજામાં? આવ શુંખ શાંતિ શું કરો છો?
અ બેઠા તા તો હાલ કોણ?
આ કોમે જઈ આય?
હે?
કોમે જઈને આયા?
હાઉ કામે જઈને આઈ ગયા.
હ.
તો દસ દિવસે ઘેર જ છે કોણ?
ઘરે આઈ ગયા એમ? અમે આયાને તમે આયા કો.
હવે પણ આજે કેતો નતું આવવાનું?
હા.
પસ પેલુ કંટ્રોલ મળવાનું હતું કે ને એટલે કીધું સવારે વહેલું હભરા હે નઈ.
તે ચોખા રાખજો
હા.
પાટણ સોખાન બાળવે સુખા નહી
સારુંએ તો કસો વાંધો નહીં.
હ એટલે મા ભાભી કયા ત ક હતા નહી કેવું પપ્પાને કેસ કે એમ કયા કાસ તમન ફોન કર્યો તે તમે એ તો કે ઘરે ફોન પડ્યો છે પર વળી મા પાપીને ફોન કર્યો
હા હા.
તમે દવાન માહિતી કર્યો તો ફોન.
હોય બે નોમિ ન હતો
હ એમ કેધ બનમવળવી એટલેના ઓમે સામેલ હો હતું પણ
હા.
ચલે જ તો દસ મિટ વનનેમાં વાત કરો કે તું
હ સારું
તેમાં
વર હાદશે?
ના હ ક ઉડી વાયરા.
બરા હા તો અમારો વાયરો જબર છે અને સાડી જોય છે બધું એ. પણ અડધા તારા દેખાય છે એને.
અમાં ના આવે કોઈ તાર ના આવે હમણાં.
અમરતબન ડોલસી હોદ લેતા હતાા ક્રિ્ણાબેન શું કરે તો આજ જી
હ આવલી તહ ઠીક તો.
કધું આજ બે તને દાડા રહીને કીધું આજ જીતશે કીધું.
કા ઓ.
કેમ કીધું હોય.
તે મારે મંડણ જ જ હતા આવ શિક્ષવંતિ હતા.
હમ
મ ત ઠેટ હોતી હંગા થ તો થઠેટ હાફુલી હોતી. બાવડે પાડવી નઈ લીધું શુંને કે આ કે મેં તો પૂછ્યું નહી. પુષ્યુય નઈ ભાડું. તો તેજી માછ ને છોકરાને બઉુ અય મય?
હમ
અને તારામાસી હતો શરીર દ્વારા તે તારામાસી માછ સુટા ન એમ કઈ દ રૂપિયાઈ ને હ તેજી માછો ઉપરંગ હોય રૂપિયા લ હરપંગ.
અને
કે તમે રવાજ ઓસધ મા ના લેવ રહી કે સોરે હર રપા ના લ્યા પછી.
ગ નાઈતા ભળ તે.
હા ઈ તેજી માછમાં સો નવા નવા વાળે રે. નવા આવ નવા થી આવી રહ્યા હ હા કર કાચીન બુટ
હા
તેન
હા.
સ્વયં કિતા ચરાલ વા આવશે કી.
હા એ તો બરોબર.
તો કીધું વાળ તો ચા આપણ કરીને બધ હેી આજુ કાકાણ કીધું.
હા
હસન કા કે ના નાખે એકી ગાડી પૂરી ભરી જોખી મરે પોલીસ હશે ને. તો કૃષ્ણા કે બેટ ચાલલી બાાપડા સુનીલ કાકા એમ કેતા હતા.
હા.
એ તોકીદ મ શિવ કોહા ઉતારવા પડી ના શિવિવરી ઉતારવા. પણ મનકી ભસ્મ હોય છે પોલીસ કી ત તો કોહા ઉતાર ચાલા કી. તો મ કો હ આવતા પર મા સાધુન માહશ કશું વાંધો નહી કીધું.
હા.
કો બેજાર પરવાય થોડાક પેલું કરાવ રહેે. એની બુન હું કે જેમ થાવું એમ થાય કે હડમન દાદા અળ બંધદાદા કે હળો બેઈ જા તું તાર કે.
એટલે બણતા અયા ગાડીને છટકવું કેમ ન કેમ એટલે અમુક. ડાઉટ પડે ને તો જ રોડે નાખી ગાડી એમ કોઈ દાડે રોડે નહી એટલે.
તે બસ એક સાઈડ વર ગાડી પડી હતી પોલીસ ઉભી તી અહ્યા.
હા પણ કોઈને ઉભા નહી રાખે.
અહી નેતા ઉભા રાખે. કિશન ને કાકી એમએ કીધું કે જો બાજુ ગાડી પડીતી ને એ રોડી છે તો આપને જવા દીધા હ પસી એમ કીધું એ એને. હારો કીધું એમ કરી ને એકડી જ બસને બે હજાર પર મને એ બાપ જેટલો અફસોસ થાય એ ને એટલા.
હા પાસું પૈસા ભરવા પડે તો આપડા પા લઈને
ચેટલો હા ચેટલો અફસોસ થાય કોઈને બે હાર ને ઉપાડી.
હ હ.
તાર એટલે.
આપડે હારું કરીન એને ભરવા પડેને એવું થાય ને પછી એ કઈ નાખેને પ ચેડથી વાત થાય કે ફલાણા બે હર મારે આટલા ભરવા પડ્યા હા નોમ આપડું આવે.
નોમ આપડું આવે એમ.
હા.
પસ મા ભાભી ને ફોન કરે ભાભી જોડે હમાશા લીધા ઈ આ ફોન કીધા આવો મોકરો કીધું હોયને મને.
હહ.
એવા એને એડી મારફોન લીધો તે બલું મારે રેકોડિંગ બોલવા નાઈ શકમ.
હ હ હવ.
મેં કીધું તમે એકલા બોલો મારે નથ બોલવું એમાં. તેું હું પાટ રમ પેલું પરેશ ભાઈ હું બોલ તને એ કાઢ્યું કરું. હવે એકલા બોલે ક ને એટલે કે તું સારા પૈસા આવે તોડે.
હા.
તે મારેય એકમાં બેતાળી આયા ને એક મો વી કે એમ કો કોક આયેલા એ પેલા બાચી થી કાને બધા ઈરા વળી આજ આયા સે.
હમ્મ મારે એકમાં બાહેઠ આયા ને એકમાં બેતાળી ને એવું કોક આયુ તું.
હોવ.
હમ્મ હોડી ઓળી આવી જશે બોલ.
અને તમારે એ પેલું બોલવાનું રેકોર્ડિંગ કરવા નહી આયુ.
ના હજુ નહી આજ
એ નહી આવે એ વોટ્સઅપ માંજ આવવાનું.
હા.
વોટ્સઅપમાં જઈ તમે ના કરતા, પરેશ ભાઈને ભયાન કહેજો આય રમિત ભૈયાને એમ તો કીધું શે તો મને કરી હાલ શે, વોટ્સઅપમાં જ આવવાનું ને આઈરિ એપ્લિકેશન છે ને
હમ્મ
વોટસઅપ આરી એપ્લિકેશન છે ને એમાંજ આવે ને મેસજ સીધા આવે ને લખેલું આવે.
હા.
કોઈની એવી રીતના કરી તો તેમાં આઇલુ મા ચાલું આ આવીજું પેલા ઈ ને મા તે આ મારે કર એ નહીં કર્યું કો.
બરોબર.
એટલે આવડ ને ભેલું કર્યું કેને એટલે, ભયાન તો ફોન કર્યો તરત
હમ્મ
તો ભૈયોકે મારું હું તો કોમ ઉપર શું હજુ, હાડા આઠ પૂણા નવે કર્યો કોલ
હા
એ કેતું તારે બીજાને ફોન કર મારવી લાશ નહી વાત કરવાની કે, મે કીધું તું સારું પેમ મે કીધું તો ના હોય ને તો કાંઈની તું આવી રીતના નવરો થાય ને એટલે ર કરજે તો તારુ રેફ થોડું બોલવાનું આવશે કીધું.
હા
તેમ જ કે હારુ, એટલે મે કીધું જેમ થઈ જાય ને પછી તને બધાને કરી આપજેરો. મા પાપીને ન તમોને, મારી કાકી કે નહીં હાવતુ આથી વાર થાય આવતા કદાચ
હવે હથના તો નહી આવતી, પેલા બે વખત મે દબાયા થા ઈરે જમ
અ આથે ના આવે, પણ એમ કે ઈ એપ્લી કેસન મા જા તો ડાઉનલોડ થ કરવામાં આવ, પછી માં કોઈકવર કરવાના આવે શે. ટોકે મને નહી ખબર એરી એમ પોક હતા કે, મે આથે કર્યું કેયું આવે નહી કે એમ કીધું તું. તેમ
મારા આધા છેલ્લે છે દહમું. એટલે પટી જાય, પસોડી કે દાખેર ગોખ્યા તા કર સે.
ફોન તોજો મારી પીટ્યાશી
હા, જેટલા ઈ મૌલા છે, એક બાચી ને એવું લશેલું તો આવેસ.
ઈ આવું મારે જ બાંચી સી ફોનતો કાશા.
હા.
અચુ બાકી ફોનતો
મારે છી કેટલા થયાન ચેટલા નઈ થયા એત ખબર નઈ પણ અયાં એમ કા હા લાગે એટલે ઘડી લગયવા, જેમ થાય એમ કરો.
હવે મિનિટો વધારે આલે શે હો.
એયા
હ હ, હાલવી ઓલા મેહાણા વાળાને ફોન કર્યો?
હમ્મ.
તો ફૈયાઓને સોડીને સોડીને, છોકરાને સોડીને, કોઈ મિનિટ થી હડી હોળ મિનિટએ ઉપર
ના.
હું તો કંટાળી
તારે કાકી મન કે કઈ થાય હે ને, કશું નહીં થાય, શું થાયહે, વળી પૈસા નહીં આવે બીજું શું. થાહે કીધું, તાહાર શું, બીજું કશું નો થાય તાહ. થોડા આવશે યા ગાતુંયે ની આવે. તારી શું, કશું ના આવે પૈસા ના આવે બીજું શું થાય વળી કીધું તો બસ મેથી કાપ્યો ફરવાજા હોળ મિનિટ ઉપર હે એને તો કંટાળ આવે આપ આપણા ને તો, આ બાર મિનિટ નહી નેટની આ બાર મિનિટ પ્લે રાખે તો હોળ મિનીટ તો શેની હોળ મિનીટ રીય ઉપર, હાળા મિનીટે દીધો ફોન. પંદર કે ચૌદ જેવું, છે પણ સજણ બહારના તીર થઈન તો સાલેે. પંદર હોલ હતર કા તો માં કપાય પછી? અડધો કલાક હલે તો પછી? હવે આઈ છે આપડી શિક્ષક, ઓમ તો બાર મિનિટ એ હાડા બાર મિનિટ માં કપાઈ જાય આપડે પણ આ કદાક ના કપાય તો
એ તો નઈ કબાત ખબર પડશે ને હમણાં તારે
હજું આઠ મિનીટ થી હે.
હા તારે. ત મન તો ઈ કોઈ ઈ તો મે ઈ જોયું નહીં છેક કેટલી મિનિટ થી ઈ કા
એ પસ્તો શ્યાકંડ બતાવે આપણામાં ફોન, કપાઈ જાય પહિ બતાવે. તો તમે વળી વેળા અતારે
હવારે કંટ્રોલ લઈન પસી જાયું. આઠ વાગે કંટ્રોલ જ ખુલશે કોણ. પસી વળી જાહે એમ.
ચાલે એમ કે છે તમે જેટલા બી એમ સુખ રાખ પાહી આલ દેવાનું
ઈ તો ના, ના ઈ ચકલા હારું રાખવા પડશે કા.
હં
ચકલા હારું નહીં, એટલે ઘેર ખાવા હારું ઈ પાટણ તો તય્ન કિલો મંગાયા હતા અાર જે બે ચાર પાંચ કિલો જોશે રાખશે એટલે સાડ નટ મોટા મોટા કાઢી ભરા
હ સારને જેણી ણા ચકલખાય
અચ્છા
લે કે મોટા છટા બીજ ના સળ પર આખ
હ
પદ જણાવેરી
હા જણ બ ચકલ ખઈ જાય આપે ચકલા સારું તો ઘણખરું ચકલ જ નાખવાના
બસ હારું.
ત સા કલે ખાઈક બાપડા શક્
હમ હરે સોખા પણ આડું આવશે
હા અઠવાડિયા જબરા નહી હો પસ તો જાય નહી ને એ ગોય આ પાટણ રો એટલે હોય મંદિર માં જવરાય નને ને મંદિર માં જવાનું થાય ને તો હું લઈ જઉ
હ અતાર વડી ચેલો ભાઈ જ વહેલા આવયા હતા.
હા
ખાલી ક આક્ષું બાર રમતા હતા કેતા પપા ત બા જોઈ ગયા
હા
કે મી દેમકે પાટણજી આ તે કે મારે બા પાટણજી લ હ કે કે નહી હા તોકી ના તે ક હડ માર આ ર કે આબું એ મંદિર એ કે અક્ષમ કીધા જે જે કરવા ઓડી પહચી જયા હરે ચલા પાઈ હરે તે વાત તો ચોકલેટ લેવય બિયરગન ચોકલેટ ચાર લેવય આઠ નવાય
એના તો મોમાં બે દેખ બીજા બધા બાદ દેખાયસ.
ના ન ત રહ્યાતો ન તરે્યા હતા
ના હો
હમ માશિન હારું છે હા સુભ માશિન કો હારું છે
હા રેડીે ઘોડા જેવા થઈ ગયા
કમ્પ્લીટ થઈ જાય તો રાતે બાપા એવો થઈ જયા તો
એઈ તો ઈના ઈ દાડત કે કમ્પ્લીટ થઈ ગયો મે પા હો લીધ દાદા રાજે ફોન કર્યો હતો ચમચમ કી તમન વળી કેને કીધું, પણ અમને તો ક્રિષ્ના એ કીધું કે માર માસી બીમાર. બાટલો શળાયો તો.
એટલે કીધું જ લીધાન પસી વળી આજ હવારે વહેલો ફોન ફેર કર્યો.
હા કેતો હતા કી તમ ભેગી થાય છે ને કી તાર પપ્પાનો હાલ ફોન આઈ ગયો એમ કેતો તો. પસમી વડી તમન
એ તો રેડી થઇ જાય કે હોવ કમ્પ્લીટ થઈ ગયુ એમ
મે તોખવાજી દિનો પઈ ને વાસી પહી દીલો ને ઈ બહુ હાયલો તો.
તમાંને કીધું હોય ખાચે મિશાલ શેવારે કડી મર ઓતરેન ચોતરે આપન થાય. કિનારે છોકરેને સી એટલે ભેગું ખવરાય જાય. કેમ
એયેને બાપરે હવારે ફોન કરયો ત દિનેહ.
હા ચ
કે ચોસોમ કીધું, પાટણ. લાગે હું તો કે બેદારે થાય શું કે પછો પાડતો જ નહી.
હોયે. પેલા તો એ માસીન ઘરે ઓટા મારો એટલે.
હો એટલે કેતો તો હું એક કે બે ચાર ઓટા મારું સું, પણ કેય જ દેખાણા નહી.
તમાર પૈસા આયા હે.
શેના?
હાડી પાંસો રૂપિયા દિને કા કે આયા હે.
હોય, એક કશ શ શેના કીધા ઈ તમે પૂછજો. આ ઈ તમાર લોકડ, હં ઈ તમાર મેલ્યા સે. પાબન કરીને મિલા કે પપ્પા હવે પોનસ જેટલાક સે મને ખબર નહીં, હાડી પાંસો કે એમ ફક્ત એ વખત અહ સસો રૂપિયા સે તો, હો ની નોટ ના ઓ પંસો હોયો આ સતસો રૂપિયા જેવું કક તો અહીંયાં મેલા સે એક હો ની નોટ ને પાંસો ની હતી.
બરોબર. અન પેલા-પેલા દાહલો બહાલો હાલી નતા ગયા.
ના ઈ બધું બીજું જ કોઈ નહીં આહી, પણ કરાતા.